છો તમે મજામાં છો હા એકદમ સારું જોની આ ટાઈમ તો ત્યાં જ પાસ થઈ જાય છે ખબર નથી પડતી અત્યારે જ નવું નવું છે ને મેં ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ બનાવ્યું છે એટલે એના લીધે છે ને એ મને બધું આવ્યા કરે ને બધા વિડીિયોઝ ને રીલ ને બધું તો એટલી બધી મજા પડે છે અને એટલું બધું ગમે છે ને કે મારો દિવસ તો આખો ક્યાં નીકળી જાય છે ખબર નથી પડતી વળી મને તો ખબર નહ હતી એ લોકો એ પૂછ્યું મને કે તમે એમ કે અરું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ ફેસબુક સાથે લિંક કરશો તો મને તો કઈ ખબર નહતી મેં તો બટન દબાવી દીધું ને હા પાડી દીધી એના લીધે શું થઈ ગયું કે ફેસબુક પણ મારું ચાલુ થઈ ગયું એટલે ફેસબુક પર બી અવનવી એટલી બધી બધી એડ આવતી હોય એટલું બધું પ્રોડક્ટ વેચાતા હોય એટલી બધી રેસીપી આવતી હોય પછી છે ને સિરિયલો બી એટલી આવે છે સ્ટોરીઝ બધી આવે છે અને એટલું ફાાઈન છે છે ને તે મન તો ગમ્યા જ કરે છે તો હું તો ફેરવ ફેરવ ફેરવ ખબર જ નહી પડે ત્યાં મારા બે કલાક બપોરના જતા જ હું તો ઊંઘી પણ નથી એટલું ફાઈઇન છે ને સરસ આમ બહ ફાઇન છે
હવે આ છે ને સોશિયલ મીડિયા તો એ એવું થઈ ગયું છે ને કે એના ઘરે બેઠા બેઠા જ આપડે છે ને આખી દુનિયામાં કોઈ પણ ખૂણામાં રહેલા લોકો સાથે તે સરળતાથી જોડાઈ શકીએ છે અને આપણેે છે ને માહિતી એ લોકોની બધી આપડી મતલબ અને માહિતી છે ને જે જે બી કઈ દુનિયાની કોઈ બી માહિતી કે કોઈ બી લોકોએ કઈ બી રીલ બનાવી હોય તે આપણે ઘરમાં બેસીને આપ આપણે જોઈ શકીએ છ છે એટલે આમ જોઈ તો સોશિયલ મીડિયાનોો એક ફાયદો એ પણ છે કે આપણને છે ને નવી માહિતી સમાચાર જ્ઞાન એ બધું મેળવવામાં મદદ કરે છે જેનાથી શું છે કે આપણે વધુ જાગૃત થઈએ છીએ બનીએ છે અને આપ આપ મનોરં મનોરંજન માટે પણ સોશિયલ મીડિયા હવે ખુબ જ ઉપયોગી થઈ ગયું છે કારણ કે તેમાં શું છે વિડીયો ફોટા પછી વિવિ વિવિધ પ્રકારની સામગ્રીઓ અ એવું બધું આપણને મળતું હોય ઉપલબ્ધ કરતું હોય હવે જેમ કે અ તમે કીધું ઇન્સ્ટાગ્રામ તો હું પણ ઇન્સ્ટાગ્રામ યુઝ કરું છું પણ હું શું છે કે મને કુકિંગનો શોખ એટલે મને અવનવી વાનગીઓ બનાવવાનું ગમે એટલે હું એક વાર ચાલુ કરું એટલે બધી વાનગીઓ એક પછી એક એક પછી આવતી જ હોય કારણ કે મને એવું લાગે છે કે ત્યાં ઇન્સ્ટાગ્રામમાં પણ એ લોકોને ખબર છે કે મને વાનગીઓ જોવાનું બહુ ગમે છે એટલે મને અવનવી રોજ એક બે એક બે વાનગીઓ બતાવ્યા જ કરે અને મને જોવાનું પણ ઘણું ગમે છે અને પછી હું એવી વાનગીઓ મારા ઘરે હું ટ્રાય પણ કરું છું બનાવવાની કોશિશ પણ કરું છું તો મને પણ મને એવું લાગે છે કે સોશિયલ મીડિયા નું ઉપયોગ થોડુંક નુકસાનકારક પણ બની શકે છે એવું મને લાગે છે તમારો શું વિચાર છે
હા આ તમે જે કીધું ને તેના પર જ મારે બોલવાનું હતું તમને કે મેં આ અનુભવવું છે કે એ લોકો શું કરે છે ને કે ફોર એક્ઝામ્પલ મેં કોઈ એક વસ્તુ જોઈ હ તો વાનગીની વાત કરીએ તો મેં વાનગી જોઈ તો એ લોક પછી મને એ જ વસ્તુ મોકલ મોકલ મોકલ કરે એટલે એ લોકો આપણું માઈન્ડ રીડ કરે છે કે શું મને ખબર નથી પડતી અને આમાં તો એવું થઈ ગયું ને કે એ તો આના પર તો ખરું જ પણ એની આપણને એડો બી આવવા લાગે ગૂગલ પર બીજું કે ફેસબુક એજ બતાવે બધી જગ્યાએ એજ વસ્તુ બતાવે એટલે મને તો એમ કે આ ચાલે છે શું એમ કરી મારે કોઈ બીજું ટોપિક જોવું હોય તો મને ખબર જ નથી પડતી અને આમાં તો એવું થઈ ગયું ને કે રીલ જોતા જોતા મને એટલા બધા કલાકો નીકળી જાય બે કલાક મેં તમને કીથા તેમ મારા બપોરના બે કલાક નીકળી જાય અને બીજું આ છે ને આમ એક મ પેલું જેવું બની ગયું છે આમ એક અ શું કે અ નશો જેવો કે મને આ જોઈએ જ મને આટલા વખત સર કરવું જ પડે ને તો પછી મને ઊંઘ નથી આવતી એવું થઈ ચાયલું એટલે આ તો છે ને તે ફાયદાઓ તો છે જ આપણે દુનિયાથી કનેક્ટ થઈએ છે એ તમારી વાત સાચી છે પણ આપણે જે ટીવીમાં પેપરમાં ન્યૂઝ વાંચતા હતા એ આપડી હેબિટ ર છે બીજું કે આપણે છે ને લોકોથી જુદા થઈ જયેલા છે આપણને છે ને એકાંતમાં રહેેવાનું ગમે આપડો મોબાઈલ ભલો આપણે ભલો હા આપણને મોબાઈલ કોઈ લઈ લે તો આપણને બહુ તકલીફ પડે તેવી પરિસ્થિતિ આવીને ઉભી રહી ગઈ છે અને મગજ છે ને સતંતર એમાં જ ફર્યા કરે કે કોનો મેસેજ આવ્યો હશે કોને શું લખ્યું હશે કોને નવી રીલ બનાવીને મૂકી હશે હું તો પાછળ નથી પડી ગઈ ને એજ બધું મગજમાં ફરિયા કરે છે એટલે તમે કીધું તેમ કે એના ફાયદા તો છે જ પણ એના બહુ નુકસાન બી છે આપણી આંખ પણ ખરાબ થાય અને બધું બહુ તકલીફ વાળું કામ છે
હમ્મ બરાબર છે હવે એમાં એવું છે ને કે જો તમે જો વધુ સમય સોશિયલ મીડિયા પર વિતા વિતાવો ને તો તમારો સમય તો બગડે જ છે અને તમારું અભ્યાસમાં કે કામમાં છે એને ધ્યાન ઓછું થઈ જાય છે ખાસ ખાસ કરીને વિદ્યાર્થીઓને આ આ આનાથી ઘણા ગેરફાયદા થાય છે પછી બીજું એવું છે કે ભાઈ ક્યારેક લોકો છેને સોશિયલ મીડિયા પર દેખાતી વસ્તુઓથી છેને પ્રભાવિત થાય છે અને પોતાના જીવનથી અસંતોષ અનુભવે છે કે ભાઈ સામે વાળાનું જોઈને એમ થાય કે યાર આ એ તો અહીંયા ફરે ત્યાં ફરે આ આટલું ફાાઈન ખાય આટલું ફાાઈન પહેરે અહીયાંયા જાય ત્યાં જાય અને આપણે એમ થાય કે યાર આપણે તો ઘરમાં ને ઘરમાં જ ગુંઢઈને રહીએ છીએ કોઈ જગ્યાએ જ પણ નથી કોઈ જગ્યાએ કઈ કરતા પણ નથી અને એમાં શું છે કે તમારી પરી પરિવારમાં બી તમારા થોડો અસમજ અસમંજસ થાય મન મોટાાવ થાય તમે એ પ્રમાણે તમે તમારા અ ધણીથી પણ લડો કે જો પેલી મારી ફ્રેન્ડ છે તેના તેનો વર એને કેટલી બજુ બધી બાજુ ફરવા લઈ જાય છે એને કેવી કેવી મસ્ત મસ્ત હોટલમાં ખાવા લઇ જાય છે ને તમે તો મને ક્યાંક લઈ પણ નથી જતા આખો દિવસ મને ઘરમાં ને ઘરમાં ગો રાખી છે એટલે આ બધી વસ્તુ થાય છે અને ઘણી વાર ચાલો આપણે ન પણ કહીએ પણ આપણે મનમાં એ વસ્તુ થાય કે આપણને એમ થાય કે પડે અસંતોષતા અનુભવીએ કે પેલે સામેવાળાની તો જોઓ એની લાઈફ કેટલી ફાાઈન ચાલે છે કેવું બધું જ્યાં થોડા થોડા દિવસ થાય કે આ રીલ મૂકે અને ક્યાં બધી બાજુ ફરવા જાય કેવા સરસ કપડાં પહેરે અને હું તો જોઉં તો મારો તો કઈ લાઈફ કેવી થઈ ગઈ છે આપણને એવો પણ વિચાર આવે કે જેના લીધે આપણને માનસિક તણાવ પણ થાય ને પછી આપણે જો એના પર વધારે વિચારીએ તો આપણને ડિપ્રેશન પણ થઈ જાય એટલે આપણેે છે ને આ વસ્તુ અમ અને આમાં ઘણી વખત છે ને ખોટી માહિતી પણ ઝડપથી ફેલાઈ જાય છે. જેનાથી શું છે કે ગેરસમજ બી ઉઊભી થઈ જાય છે હવે સોશિયલ મીડિયાનો ઉપયોગ છે ને આમ મને એવું લાગે છે કે, મર્યાદિત રીતે કરવો જોઈએ અને અને માત્ર ઉપયોગી અને સકારાત્મક માહિતી માટે જ તેનો ઉપયોગ કરવો જોઈએ. તેવું મને લાગે છે, અમુક વખતે નકારાત્મક વસ્તુઓ પણ આવે પણ એને આપણે અવોઈડ કરવી જોઈએ એને આપણે ન જોવી જોઈએ અને એવા જ ઉદ્દેશ્યથી ું જોઈ કે ભ સકારાત્મક રીતે આપણે એ વસ્તુને આપ પર હાવી નથી, થવા દેવું. તેવું આપણે મમાં હંમેશા રાખવું જોઈએ. કે, ભ આ સોશલ મીડિયા મોબાઈલ ફોન ને બધું વસ્તુ છે, તે આપડી સુવિધા માટે છે એવું ના થવું જોઈએ કે, આપડે એ લોકો ના ગુલામ બની તેવું મારું કેવું છે બરાબર છે ને
તમારી મેં પણ, આ બધું અનુભવ્યું છે કારણ કે એમાં એવું થયું કે મેં જાણે ચાલુ કર્યું ને તો જરાક મને ગયમું એટલે, એમ કરતા કરતા છે ને એક બે મહિના થી હું, બે બે કલાક જોઉં છું પણ મારી છે. ને હવે આંખો બી દુખે છે શરીર પર બી અસર લાગે છે એટલે પછી મને વિચાર આવ્યો કે છે ને મારે આ બધું થોડુંક ઓછું કરી દેવું જોઈએ કાં તો બંધ કરી દેવું જોઈએ અને આની અસર છે, ને મારા પરિવારજનો ફવી પડે છે હવે હું મોબાઈલ જોઈને, બેસું છું લઈને બેસું છું તો મારો ધણી પણ છે ને બાજુમાં મોબાઈલ લઈને બેસે છે હવે અમને જોઈને છે ને અમારા છોકરાઓ પણ છે ને મોબાઈલ લઈને બેસે છે અને એમાં એવું થાય છે ને કે પછી અમે જાણે અમારા છોકરાઓને એમ ને કે તમે વાંચવા બેસો તમારે વાંચવાનું છે એઝામ આવે છે તો એમ કે છે કે તમે તો એક્ઝામ તમે તો એમ કે કે અ જોવ છો મોબાઈલ તો અમને કેમ તમે ના પાડો છો એમ કરીને એટલે આવું બધું માં છે ને તે એવું થઈ જાય છે કે આપણેે છે ને પોતે કરીએી ને આપણે બીજાને ના નથી પાડી શકતા એટલે આપણે આ વસ્તુ છે ને તે રોકવા જ જેવી છે અને આ સોશિયલ મીડિયા પર છે ને આપણે વાત કરવા જેવી નથી એટલે આ સ સોશલ મીડિયા છે ને થોડુંક આપણે સ્ટોપ જ કરવા જેવું છે કારણ કે, એક તો છે ને આપને તમે કીધું તેમ કે બધી અ ઊંધી માહિતી હોય ને તે પણ સાચી કરીને આપણને બતાવે તો આપણે એને માની લઈએ અને એના લીધે છે ને કોઈ સાથે ગેરસજણ થઈ શકે છે બીજું કે, આપણને છે ને, તે જેલસી બી આવી જાય છે કે આ તો જો કેટલી જગ્યા એ ફરે છે અને કેટલું સારું બધું કરે છે એટલે એ બી નહી થવું જોઈએ એટલે એ બી બરાબર છે તમારી વાત એકદમ સાચી પણ આપણે છે ને આનું પોતે જ કંટ્રોલ રાખવો જોઈએ પણ અત્યારની હાલની પરિસ્થિતિમાં તો એવું છે ને કે થોડુંક સોશિયલ મીડિયા આપણને જોઈએ એટલે આપણે કરીએ તો ખરા જ પણ એને છે ને આપણે એકદમ લિમિટેડ ટાઈમમાં અને લિમિટેડ પીરિયડ તે રીતે આપણે કરવા જેવું છે આપડણે બહુ એને છે ને કરવું નહી જોઈએ એટલે એ વસ્તુ આપણેે ધ્યાન રાખવા જેવી છે અમ સારું શું માનવું છે તમારું આ બા માટે
હમ, બરાબર છે. તમારી વાત કે ભાઈ એ આને છે ને આપણેે એક સમય નું નિયંત્રણ રાખવું જોઈએ જેથી અન્ય મહત્વના કામ પર છે ને આની અસર ના પડે કારણ કે ઘણી વાર આપણેે શું? છે ફોન લઈને બેસી ગયા હોય ને એટલે આપણું જે કામ હોય ને તે બી બધું જે કરવાનું કામ હોય ને તે બી અટવાયા જ કરતું હોય અને આપણે એ કામ આપણું ડીલે થયા કરે અને આપણું જે જરૂરીનું કામ છે તે રહી જાય આ સોશિયલ મીડિયા ના લીધે એવું નથી, કે આની, બધી નુકસાન ફાયદા ઘણા છે નુકસાન પણ છે પણ એને જો આગ આપણે કંટ્રોલમાં રાખીએ ટાઈમ મેનેજમેન્ટ કરીએ અને સરખી રીતે એને આપણે વાપરીએ તો આ એક વરદાન થી ઓછો નથી. એટલે ચાલો આજે આપ તમારી જોડે વાત કરીને ખુબ જ મજા. આવી પાછા કોઈ ટોપિક પર આપે ચર્ચા કરશું આવજો
આવજો